હલો હા કેમ છે બસ હું પણ મજામાં
આજે આપડે મુસાફરી વિશે વાત કરશું
હા તો આપણા જીવનમાં એક મહત્વનો ભાગ છે મુસાફરી દરેક વ્યક્તિઓને જીવનમાં ક્યારે ને ક્યારેક મુસાફરીઓ કરવાની તક મળે છે જો કોઈ વ્યક્તિ કામ માટે મુસાફરી કરે છે તો કોઈ અભ્યાસ માટે કોઈ ધાર્મિક યાત્ર માટે અને કોઈ મનોરંજન માટે મુસાફરી માત્ર એક જ જગ્યાએથી બીજી જગ્યાએ જવાનો સાધન નથી પરંતુ તે જ્ઞાન અનુભવ અને તેનો અંદાજ આનંદનો ખજાનો છે અ મુસાફરી દ્વારા આપણને નવા લોકો સાથે મળીએ મળીએ છીએ નવી સંસ્કૃતિ વિશે જાણી શકીએ અને અલગ અલગ પરંપરાઓને સમજી શકી છીએ જયારે આપણા નવા નવા શહેરમાં એક ગામની મુલાકાત લઈએ છીએ ત્યારે ત્યાંના લોકો જીવનશૈલી ખાણીપીણી અને ભાષાઓ વિશે આ જાણવા મળે છે આ આથી આપણું જ્ઞાન વધે છે અને
આપણે આત્મવિશ્વાસ પણ આપે છે જ્યારે આપણે અજાની જગ્યાએ જઈએ છીએ ત્યારે નવી પરિસ્થિતિઓનો સામનો થાય છે
અચ્છા
હમ્મ
તો આ દરમિયાન સમ સમસ્યાનો ઉકેલ લાવવાની અને નિર્ણય લેવાની ક્ષમતા વિકસે છે જેથી મુસાફરી વ્યક્તિઓના વ્યક્તિત્વના વિકાસમાં મહત્વપૂર્ણની ભૂમિકા ભજવે છે મુસાફરી એક મોટો ફાયદો છે કે માનસિક તણાવ ઘટે છે રોજિંદા જીવનમાં કામ અભ્યાસ અને જવાબદારીઓના કારણે થાક અને ચિંતા વધી જાય છે આવા સમયે થોડા દિવસો માટે કઈક સુંદર સ્થળે પ્રવાસ કરવાથી મને શાંતિ મનને શાંતિ મળે છે અને નવી ઉર્જા પ્રાપ્ત થાય છે ભારત વિવિધ ભરેલો દેશ છે અહીં પહાડો દરિયા કિનારા જંગલો ઐતિહાસિક સ્થળો અને ધાર્મિક સ્થળો જેવી દરેક રાજ્યોની પોતાની ની વિશેષતાઓ છે મુસાફરી દ્વારા આપણે આપણા દેશની સુંદરતા અને સાંસ્કૃતિક વારસોને નજીક થી જોઈ શકીએ છીએ મુસાફરી દરમિયાન કેટલી બાબતોનું ધ્યાન રાખવું જોઈએ તો મુસાફરી પહેલા યોગ્ય આયોજન કરવું જોઈએ જરૂરી દસ્તાવેજો દવા અને અન્ય વસ્તુઓ સાથે રાખવી જોઈએ મુસાફરી દરમિયાન સ્વચ્છતા અને સુરક્ષા નું ધ્યાન રાખવું જોઈએ પર્યાવરણનું રક્ષણ કરવું જોઈએ અને જ્યાં જ્યાં જઈએ ત્યાં કચરો ન ફેલાવવો જોઈએ એના વિશે તમારે કઈ કેવું છે આગળ
આ તો આજના સમયમાં ટેકનોલોજી ના કારણે મુસાફરી વધુ સરળ બની ગઈ છે મોબાઈલ એપ્લિકેશન મોબાઈલ બુકિંગ અને ડિજિટલ નકશાઓ દ્વારા મુસાફરી રીયોજન સરથી કરી શકાય છે તેમ છતાં મુસાફરીનો સાચો આનંદ નવા અનુભવો મેળવવા અને કુદરતી આનંદો માણવા થાય છે મુસાફરી શબ્દ સાંભળતા જ આપણા મનમાં નવા સ્થરો સુંદર દ્રશ્યો અને આનંદભરી પરીક્ષણો યાદ આવી જાય છે મુસાફરી માત્ર એક જગ્યા નથી બીજી એક જગ્યાથી બીજી જગ્યાએ જવાનું નામ નથી પરંતુ જીવનને સમજાવવાની એક સુંદરતા અને સુંદર રીત છે દરેક વ્યક્તિને મુસાફરી કરવી ગમે છે પણ કેટલાક લોકો પહાડને ગમે છે પહાડો ગમે છે કેટલાક ને દરિયા ગમે છે અને કેટલાક લોકોને ઐતિહાસિક સ્થળોની મુલાકાત લેવી ગમે છે એટલે દ મુસાફરીએ બહુ સારું વસ્તુ છે
અચ્છા ઓકે તો કેટલાક લોકો ઐતિહાસિક સ્થળોની મુલાકાત લેવી ગમે છે મુસાફરી આપણે રોજિંદા જીવનની એક સરખી દિનચર્યામાંથી બહાર કાઢે છે અને નવી દુનિયામાં નવી દુનિયા સાથે પરિચય કરાવે છે મુસાફરી દરમિયાન આપણે ઘણા નવા લોકો સાથે મળીને મળીએ છીએ દરેક વ્યક્તિ પાસેથી કઈક નવું શીખવા મળે છે શહેરો અને ગામની સાંસ્કૃતિક ભાષા અને ખાણીપીણીઓ વિશે જાણવું જાણવાથી જાણવાથી આપણ આપણું જ્ઞાન વધે છે આ અનુભવ આપણને વધુ સમજદાર અને ખુલ્લા વિચાર વાળો બનાવે છે મુસાફરીઓને સૌથી મોટો ફાયદો એ છે કે યાદગાર ક્ષણો આપે છે પરિવાર અથવા કેટલી મુસાફરી જીવનભરની યાદ રહે છે રસ્તાઓમાં મળતા નાના મોટા અનુભવ મજાક મસ્તી મજાક મસ્તી અને પડકારો પર સુંદર યાદોમાં બદલાઈ જાય છે આજ જવા જઈએ તો આજના સમયમાં લોકો કામ અને અભ્યાસમાં એટલા વ્યસ્ત થઈ ગયા છે ને કે પોતાના માટે સમય કાઢવો મુશ્કેલ બની ગયો છે આ સમયે થોડા દિવસની મુસાફરી શરીર અને મનને બંનેને તાજગી આપે છે નવા સ્થળે જઈને મન ખુશ થાય અને નવી ઉર્જા મળે મળે છે મુસાફરી આપણને સમય નું આયોજન ધીરજ અને જવાબદારી પણ શીખવે છે જ્યારે આપણે પ્રવાસ નું આયોજન કરીએ છીએ ત્યારે બે જ બજેટ સમય અને જરૂરી વસ્તુઓનું ધ્યાન રાખવું પડે છે આ કુશળતા જીવનના અન્ય ક્ષેત્રમાં પણ ઉપયોગી બને છે મુસાફરી દરમિયાન આપણે કુદરતની સૌદરતા નજીકથી જોઈ શકીએ છીએ હરિયાળી જંગલો ઊંચા પહાડો વહેતી નદીઓ અને વિશાળ દરિયાઓ આપણને પર્યાવરણનું મહત્ત્વ સમજાવે છે તેથી પ્રવાસ દરમિયાન સ્વચ્છતા જાળવવી જોઈએ અને પર્યાવરણનું રક્ષણ કરવું જોઈએ તો આપણી એ ફરજ છે
મારા જીવનમાં એક યાદગાર મુસાફરી પરિવારની સાથે કરવામાં આવી હતી અમે ઘણા દિવસો પ્રવાસ નું આયોજન કરી રહ્યા હતા જ્યારે પ્રવાસો દિવસે આવ્યા ત્યારે બધા ખુબ ઉત્સાહિત હતા અમે વહેલી સવારે નીકળ્યા રસ્તામાં સુંદર કુદરતી દૃશ્યો જોવા મળ્યા હરિયાળી ખેતરો જોવા મળ્યા ઊંચા વૃક્ષો અને ઠંડી રહેવા મનને ખૂબ જ આનંદ આપતી હતી મુસાફરી દરમિયાન અમે અનેક રસપ્રદ સ્થળોની મુલાકાત લીધી ત્યાંની સંસ્કૃતિ પરંપરાઓ સ્થાનિક ખાણીપીણી વિશે પણ જાણકારી મેળવી હતી
જાણકારી બરાબર અંતમાં હું એટલું જ કહીશ કે મુસાફરી એક માત્ર મનોરંજન નહીં પરંતુ જીવનને સમૃદ્ધ બનાવો તો એક અનુભવ છે આપણે જ્ઞાન આનંદ આત્મવિશ્વાસ અને નવી દ્રષ્ટિ એ આપે છે નવી દ્રષ્ટિ આપે છે તેને તેથી દરેક વ્યક્તિઓ સમય મળે ત્યારે મુસાફરી કરવી જોઈએ મુસાફરી કરવી જોઈએ મુસાફરી દરમિયાન અમે દરેક રસપ્રદ સ્થળોની મુલાકાત લીધી હતી ત્યાં સંસ્કૃતિ પરંપરા સ્થાનિક ખાણીપીણી વિશે જાણવાનો અવસર મળ્યો દરેક દરેક સ્થળની પોતાની એક અલગ જ ઓળખ હોય છે અને વિશેષતા હોય પ્રવાસ દરમિયાન અટલીક મુસાફરી સારી લતો હો ક્યારેક કહેવામાં આવે છે કે હવામાનમાં ફેરફાર થતો હોય ધીરજ રા અને દરેક પરિિતિ આનંદ મળ્યો આ અનુભવથી ડકારો આવે તો પણ હિંમત હારવી જોઈએ નહીં મુસાફરી એ મનને ઘણી અવી બાબતો શીખવે છે સમય નું અંત સમજાયું નવા લોકો સાથે વાતીત કરવાની કળા શીખી અને વિવિધ સંસ્કૃતિઓને આદર કરવાનું ફરીથી